હલો.
ચા બસ મજામાં, તમે કેમ છો? હું પણ મજામાં છ. આજે આપણો ટોપિક છે કામ અને જીવનની સ તુલનાઓ. તો તમને એના વિશે કઈ ખબર છે કે તમે મને એના વિશે કહેવો નહીં.
હા મને થોડી ઘણી કામ અને સંતુલના વિશે થોડી ઘણી માહિતી છે જેના પર હું તમને થોડી ઘણી માહિતી આપી શકું છું તો આ આજના આધુનિક યુગમાં માનવીની જરૂરિયાતો અને અપેક્ષાઓ આકાશને આંબી રહી છે પ્રગતિની આ આંધળી દોડમાં વ્યક્તિ રાત દિવસ કામ પાછળ દોડી રહ્યો છે પરંતુ આ દોડ તે પોતાનું જીવન સ્વસ્થ અને માનસિક શાંતિ ક્યાંક ને ક્યાંક પાછળ છોડી રહ્યો છે વર્ક લાઈફ બેલેન્સ એટલે કે કામ અને જીવન વચ્ચે નું સંતુલન એ એક માત્ર મોહક શબ્દ શબ નથી પરંતુ સુખી જીવનનો એક પાયો છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વધુ કામ કરવાથી વધુ સફળતા મળે છે પરંતુ હકીકત એ છે કે સતત કામના બોધ હેઠળ દબાયેલો માણસ પોતાની કાર્યક્ષમતા ગુમાવી બેસે છે જ્યારે કામ અને જીવન વચ્ચેનું સંતુલન ખોરવાય છે ત્યારે તેની પહેલી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર પડે છે અનિદ્રા તણાવ બ્લડ પ્રેશર અને અન્ય માનસિક બીમારીઓ આ અસંતુલનનું જ પરિણામ છે જે વ્યક્તિ પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતો નથી તેના અંગત સંબંધોમાં પણ કડવાહસ આવવા લાગે છે બાળકોને માતા પિતાઓ સાથે સાથે નથી મળતી. અને વડીલો એક કલતા અનુભવ છે. તો શું તમે મને થોડી ઘણી વધારે માહિતી આપી શકો છો.
હા તમે જે આ ગાડી કીધા તો ખૂબ જ સરસ છે અને હું તમને પણ એની વિશે માહિતી આપું છું મને એવું લાગે છે કે કામ અને જીવનની સંતુલના ખૂબ જ મહત્ત્વની બાબત છે તે આપણને ખુશ અને સ્વસ્થ રાખે છે સંતુલના વગર તણાવ વધી શકે છે પરંતુ જો આપણે જોઈએ તો અતિશય કામ કરવાથી થાક અને તણાવ થાય છે અને મને એવું લાગે છે આપણે જોગ વાળ ઘરે કામ કરીએ કરવા કરીએ તો આરામ પણ એટલું જ જરૂરી છે બંને વચ્ચે સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે જો આપણને આરામ નહીં કરીએ તો તે આપણે શરીર જેને આપણા ઉપ ઉપર કાર્ય કરવાનું છોડી દે છે અને આપણને વારંવાર તાવ ભરાય છે જેનાથી પરિવાર માટે સમય આપવો એ ખૂબ જ જરૂરી છે કારણ કે કામમાં વ્યસ્ત રહીને પરિવારને અવગણવું નહી. હી જઈએ. સમયનું યોગ્ય યોજના કર કરવું જોઈએ અને આજથી કામ અને આરામ બંને માટે સમય મળી શકે છે જો આપણે ફિટનેસ માટે સમય કાઢવો એ પણ જરૂરી છે અને કસરતથી શરીર અને મન તંદુરસ્ત રહે છે જે તે મિત્રો સાથે સમય પસાર કરવો પણ ખૂબ જ જરૂરી છે આથી મન તાજું રહે છે અને આનંદ મળે છે અને મનને શાંતિ આપે છે મને તે એવું લાગે છે આપણે આ મહિનામાં એક એક બે દિવસ કઈ ને કઈ તો ફરવું જ જોઈએ છે જેના કારણે આપણે જો કામના દબાણમાં રહીએ તો તે ઓછું કરવા માટે તે સંત ધ ધરાવે છે અને વિરામ લેવું તો એ તો ખૂબ જ જરૂરી છે જો આપણે થોડો આરામ લઈએ તો તો આપણને જ ફાયદો થાય છે. હવે જો જોઈએ તો ટેકનોલોજી જેને યોગ્ય ઉપયોગ કરવો. જોઈએ જેના કારણે આપણું કામ સરળ બને છે અને સમય બચી શકે છે કામ કરતાં કરતાં આપણને થકાન પણ આવે છે જેથી આપણે તેના તેને થોડીક ઊંઘ લય લેવી ઊંઘ તો રહેવું એ તો ખૂબ જ જરૂરી છે પૂર્તિ લેવી જ જોઈએ ઓછો ઊંઘથી સ્વસ્થ પર અસર પડે છે અને શોખ માટે સમય કાઢવો એ પણ જરૂરી બની ગઈ છે આથી જીવનમાં આનંદ અને સંતુષ્ટ બંને મળવું જોઈએ મને તમે એના વિ વિશે હજુ માહિતી આપી શકો છો.
તમે જે મને વાત કરી એના દ્વારા મને કામ અને જીવન નું સંતુલન વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ છે કામ અને જીવનનુંું સંતુલન એ એક સુખ અને સમૃદ્ધ જીવનની ચાવી છે હું તમને. એના વિશે થોડી ઘણી વધારે માહિતી આપી શકો છો ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો પહેલાના સમયમાં કામ અને. ઘર વચ્ચે સ્પષ્ટ વિભાજન હતું સૂર્યાસ્ત પછી કામ બંધ થઈ જતું અને બાકીનો સમય પરિવાર તથા સામાજિક જીવન માટે રહેતો હતો પરંતુ આજના આ ડિજિટલ યુગમાં સ્માર્ટ. ફોન અને ઇન્ટરનેટને કારણે હવે લા હવે આપણે આપણે ખિસ્સાઓમાં જ રહે છે કિસ્સાઓમાં જ રહે છે ઓફિસ ના ઈમેલ મેસેજ અને કોલ્સ આપણને ઘણ. ઘરના બેડરૂમ સુધી પીછો કરાવે છે આ સ્થિતિને કારણે વ્યક્તિ શારીરિક રીતે ઘરે હોવા છતાં માનસિક રીતે ઓફિસમાં જ રહે છે જ્યારે કામ વ્યક્તિના અંગત જીવન. પર હાવી થઈ જાય છે. ત્યારે. તેની ગંભીર અસરો દેખાવા લાગે છે મને તો એવું લાગે છે કે આજના આધુનિક સમયમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ના કારણે લોકોને ઘણી બધી માનસિક તણાવ જેવી. સમસ્યાઓ આવી રહી છે પરિણામે તેઓ પોતાના પરિવારને સારી રીતે ટાઈમ આપી સમય આપી શકતા નથી આ અસંતુલનની સૌથી મોટી અસર સ્વાસ્થ્ય પર પડે છે સતત કામના ભાર અને માનસિક. તણાવને કારણે હૃદયરોોગ ડાયબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ નાની ઉંમરે જોવા મળે છે માનસિક રીતે વ્યક્તિ ચીડચીડીયો બની જાય છે અથવા. ડિપ્રેશન નો શિકાર બને છે બીજી તરફ અંગત જીવનમાં પણ તેનો ખરાબ અસર પડે છે જી જીવનસાથી સાથેના સંબંધોમાં અંતર વધે છે બાળકો માતા પિતાના પ્રેમ અને માર્ગદર્શન. વંચિત રહી જાય છે અને વડીલોની ઉપેક્ષાઓ થાય છે આપણે જે પરિવાર માટે આટલી મહેનત કરીએ છીએ જો એને જ પરિવાર સાથે ખુશીઓની પળ વિતાવવાનો. સમય ન મળે તો આ બધી જ કમાણી નિરથક બની જાય છે કામ અને જીવન વચ્ચેનો સંતુલનનોો અર્થ જાળવવાનો અર્થ એ નથી કે આપણે કામમાં આળસ કરવી તેનો અર્થ એ છે કે સમય. ચુસ્ત આયોજન સફળ વ્યક્તિ એ નથી કે જે ચોવીસ કલાક કામ કરે પણ એ છે કે પોતાના કામના કલાકો દરમિયાન જરૂરી એકાગ્રતાથી કાર્ય પતાવે અને પછી. નો સમય પોતાના માટે તથા પરિવાર માટે અનામત રાખે જીવનમાં ના કહેતા શીખવું પણ ખૂબ જ જરૂરી છે જ્યારે વધારાનું કામ આપણામાં તમારા માનસિક સ્વાસ્થ. નુકસાન પહોંચાડતું હોય છે ત્યારે મર્યાદા નક્કી કરવી અનિવાર્ય હોય છે વળી માત્ર મનુષ્ય એક મશીન નથી તેઓ તેઓ પણ આરામ અને તેઓને પણ આરામ અને. મનોરંજનની જરૂર હોય છે નિયમિત કસરત યોગ અને પોતાના ગમતા સુોખ જેમ કે વાંચન સંગીત કે પ્રવાસ માટે સમય ફાળવવાથી મન પ્રફુલ્લિત રહે છે આ માનસિક તાજગી. ી રીતે તમારે કાર્યક્ષમતામાં વધારો કરે છે રિસર્ચ પણ કહે છે કે કર્મચારીઓનું જીવન કર્મચારીઓનું અંગત જીવન સંતુલિત હોય તો ઓફિસમાં પણ વધુ સર્જનાત્મક અને સક્રિય. હોય છે શું તમે મને એના વિશે થોડી ઘણી વધારે માહિતી આપી શકો છો.
હા હું માહિતી આપી શકું છું તમે તો મને ખૂબ જ સરસ સમજણ આપ્યું છે અને ખૂબ જ સારી રીતે પરિચય આપ્યો છે પરંતુ મને એવું કહેવું. છે કે નિયમિત. જીવનશૈલી આપ. વી જોઈએ આથી સંતુલના એ સરળ બને છે અને કામને ઘરે લાવવાનું ટાળવું જોઈએ જેમ કે ઘરનો સમય અને પરિવાર માટે જ રાખવો જોઈએ મને તો એવું લાગે છે કે. સમમેર. કામ પૂર્ણ કરવું જ જોઈએ આથી તણાવ ઓછો થાય છે અને સ્વસ્થને પ્રાથમિકતા આપવી જ જોઈએ જો આપણે સ્વાસ્થ્ય અને શરીરને જ કામ સારી રીતે નહીં કરીએ તો આપણે જીવનશૈલીઓ ખરાબ બની જાય છે. છે. ક્યારેક જો આપ. આપણે ન કહ્યું પણ જરૂરી છે બધું કામ લેવું ટળવું જોઈએ અને જીવનને સકારાત્મક વિચારો રાખવો જોઈએ આથી જીવનમાં વધારે બેન વધારે પડતી જીવનની મુશ્કેલી. એઓને દૂર કરી. શકીએ અને રોકી પણ શકીએ હું તો હવે એવું જ કહેવા માગુ છું કે આપણું જીવન છે અને આપનો જ પરિચય છે જો આપણે કામ કરવા બુ ટેવાયેલા હોય છે તો ઘણા લોકો. કોઈ આપણે જ કહે છે કરવા માટે હવે હું તો અંતમાં એવું જ કહી શકાય કે કામ અને જીવનની સંતુના સુખી જીવન માટે જરૂરી છે અને આપણે તેને ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ચાલો બહેન. આજે આપણે આ વાતો ઉપર એક નિર્ણય લઈશું કે વધારે પડતું કામ કરવું એ આપને ટાળવું જ જોઈએ છે.
હા તો.